હલો હા. આવયો અવાજ
હા એ વા જ છે. શું કરે છે?
નથિંગ જસ્ટ બેઠી છું. તો શું કર જ
કઈ નહી આંટા મારો છો
સરસ.
જામે લ તો
હા જમી લીધય તે જમી લીધું.
હા શું જોમી
ખીચડીયા અના શાક
સઝ નુ શાખ
રીંગણ બટાકા તુ શું જામ્યો
હમ. ચોડી, તુવે, રીંગણ, બટાકા
સરસ કેવુ ર આજ નો દિવસ
બહુ ભાગદોડવાળા રહ્યા
કેમ શું થાયુ
સવારથી ઉઠતર કંઈક ન કંઈક કામ જ આવી ગયું એટલે
સારું કેવાય ને થોડું બીજી વું વધારે બેઠર રહે ને
હમ એક્ઝેક્ટલી સવારે ઉઠ્યો વોકિંગ કર્યો. ચાલો એના પછી જા ના શો કર્યો
હું તો સવારે ઉઠી થોડી વારે બેઠી
અચ્છા. પેલા મારું પતાય તો
એ
થોડી વાર આટા માાર્યા પછી ચ નાસ્તો કર્યો એના પછી પેપર વાંચ્યો. પછી થોડાક રિલેટિવ્સ આવ્યા હતા તો એમની જોડે બેઠા પછી કામ હતું તો બજાર ગયો હતો ઘરે પાછો આવ્યો જમ્યો આજે ઘરે નેટ સરખું કરવા વાળા આવયા હતા તો એમાં ઘણો ટાઈમ ગયો ઘણો એટલે ઘણો ટાઈમ ગયો એમાં. એમણે પછું ઘણું કામ ગાડ્યો. એના પછી એકચુલી અમારે જે વાઈફાઈ ફિટિંગ કરવા આવ્યા હતા. એ બરાબર નહોતા. એમણે જે વાયર નાખ્યો છે. એ. બહુ જૂનો નાખ્યો છે જ્યારે એ નાખતા હતા તારે જ મેં કીધું કે આ વાયર અમડે ટૂટું ટૂટું લાગી રહ્યો છે. પણ અમને એ કર્યું. ટીવી ચાલુ કર્યું તો ચેનલ નથી આવતી. આવે તો બહુ જ બે સેકન્ડ દેખાય દસ સેકન્ડ પોઝઇ જાય.
તમાર ઘર તો ટીવી છે ને એટલે વાઈફાઈ જોઈએ.
હું
તમારા ઘરે તો એન્ડ્રોઈડ ટીવી છે એટલે વાઈફાઈ જોઈએ જ
હા એટલે એ વાઈફાઈ થી જ ચાલે છે
હા એટલે જ
કે ઈશ્યુ થયો એટલે એના લીધે ઇવેન્ચ્યુઅલી ટીવી પર એ અસર પડે
હા
એટલે એ મને એમાં ઘણો ટાઈમ ગયો પ્લસ અ એ બધું પતાય નહ ગયા એના પછી એમણે કીધું કે થોડો ટાઈમ તમે વેઇટ કરો ના થાય તો પછી ફરી કહેજો હું આવી જઈશ મે એમને નહી નહીં નહીં નહીં તો પણ દસે કોલ કર્યા ફોન ક પડી કઈ ફોન પણે ઉચક્યા નહી.
એટ હવે નહ આવે એવું લાગે છે.
હમ્મ પછી મેં આગળ વાત કરી. તો આગળથી એમણે કીધું કે એ પાછા આવશે પણ ના એ પછી ફરી કામ આવ્યું તો ફરી બજાર ગયો. પછી ઘરે પાછો આવ્યો, તાર આવ્યા ત વાઈફાઈ વાળા એમણે થોડું ઘણું સરખું કર્યું કર્યું ના કર્યું, અને પાછા ગયા.
પછી એટલે થયું કે ના થયું પેલું વાઈફાઈ?
ફિફ્ટી ફિફ્ટી, ટીવી નથી ચાલી રહ્યો.
અરે. તારક મહેતા કેસમે દેખો. હો ગયા.
એક ગુજરાતી.
તારક મહેતા સમાં જોશો હવે?
અરે યુટ્યુબ પર આમ ચાલે છે. યુટ્યુબ પર એમ ચાલે છે એટલું નહીં. ચોંટતું પણ પીલામાં બહુ ચોંટે છે.
ઓ.
હમ. અને આમ તો વાય વાયફાઈની સ્પીડ ચેક કરું છું, તો એમાં પણ એમ બતાવે છે. પણ એટલું ચાલતું નથી.
હ હ.
એટલે એ મને એમાં આજનો આખો દિવસ ઘણો દોડ ભાગ વાળો રહ્યો, તારે કેવું રહ્યું?
મારે દોઢ ભાગ વાળો જોયો છે આજો દિવસ. તો સવારે ઉઠી. સવારે ઉઠીને થોડા દુઃખદ સમાચાર મળ્યા એટલે પછી, હું ને મારી આખી ફેમિલી ગયા વડોદરા.
અચ્છા શું થાય?
અ મારા ઓળખીતામાં એક જણ ઓફ થઈ ગયા, ગુજરી ગયા તો ત્યાં હતા. એમના ઘરે ગયા વડોદરા, તો આખો દિવસ ત્યાં જ હતી. થોડો ફેક્ટિક
બહુ ખરાબ થયો ને.
હા બહુ જ અચાનક. જ ગુજરી ગયા.
શું એજ હતી એમને?
શીખતે.
સી્તેર.
હા. એટલે આમ અચાનક સવાર-સવાર માં ઓમ શાંતિ. અચાનક જ સવારે ઉઠી ને પછી એવી રીતના એવા સમાચાર મળ્યાં, એટલે પછી ભાગ્યા અમે બધ આખી ફેમિલી અમે વડોદરા ગયા તા આજે અને પછી રાત્રે જાઈ હમણાં.
અચ્છા.
એટલે મારે પણ થોડી દ ભાગ દોડ વાળું રહ્યું આજે.
બરોબર. એટલે અત્યારે ભાગદોડ વાળું
હા.
એક્ઝામની તૈયારી કેવી છે હવે?
એક્ઝામની તૈયારી તો હવે કાલથી ચાલુ કરીશ હું, કેમકે થોડા દિવસ હું બીઝી ચાલતી હતી લાઈક મારે કામ થોડું હતું એટલે. એટલે કાલથી હવે એક્ઝામ નું વાંચવાનું ચાલુ કરીશ.
હા. મેં સાંભળ્યું કે અહ તું મહેસાણા જવાની છો.
ના, ના મેં કેમ સ અહ ન જવાનું હતું, પણ પછી મેં મારી બેન ના પાડ દીધી કે મારાથી નહી અવાય મારે એક્ઝામ છે.
પણ ત્યાં જવું જોઈએ, જજેન.
ના, ના મારે પરીક્ષા છે એટલે પછી ના પાડ દીધી કે મારે સોમવારથી પરીક્ષા છે, પછી અહ નેક્સ્ટ મહિનાથી પણ મારે એક્ઝામ છે.
અચ્છા. એટલે અત્યાર પછી બહાનો શું આપ્યો?
ના બહાનું કશું નથી આપ્યું, પણ મેં એવુંજ કહી દીધું કે માર પરીક્ષા છે.
અચ્છા એવું, કઈક મેસેજ ધાર
ના.
તો ફોન ફોન ફોનમાંથી કંઈક આમ અવાજ આવે.
મારામાં કઈ મેસેજ નથી આવે.
જોઈલે.
ઓ.
હમ હમ. કઈ બોલ બોલ તુંતાર બોલ બોલ બોલ. બોલ બોલ.
એટલે પછી મેં મારી બેનને ના પાડી દીધી.
બરોબર એટલે કયા કામથી જવાનું હતું?
કશું નહી, એમને એ એને એને કેવું છે કે એને એક્ઝામ પતી ગઈ, એટલે એને બીજા ફિલ્ડ ના જે હોય લોકોને એક્ઝામ આવે. એટ લોકોને રીડિંગ વેકેશન આપે. વા માટે રજાઓ આપે ને, તો એ જાના ીધે એ મામાના ઘરે આવીઈ, ગઈ એટલે મને પણ બોલાવે છે. એટલે બ છી મે ના પાડી દીધી કે મારાથી ની અવાય. તમારો અવાજ નથી આય
હા બોલો
હા ત્યારે જવું જોઈતું હતું.
મારે પણ જવું તું. મારા મમ્મીને પણ જવું તું. પણ ના ગયા, મારા મારા બંને માસી પણ છે ત્યાં. મારા મામા પણ છે, બધા ભેગા થયા મારે જવ તું. માં તો એકચુલી સુરત પણ જવું છે. સુરત મારી બેસ્ટ ફ્રેન્ડ રે ત્યા મારે એને મળવા જવું છે. પણ હમણાં પરીક્ષા ના લીધે કશે જવા પેલો બી
બરોબર એટલે હમણે
હમ્મ ને એવામાં પણ આવું થયું કે અહ મારા ઓળખીતા માં એક જણ ઓફ થઈ ગયું. એ એટલે વડોદરા જઈને આઇ જાર જો કદાચ મેળ પડે તો પરીક્ષા પછી જઈશ મામા ના ઘરે. તો
બરોબર. એટલે ફેમિલીમાં આવું થાય એટલે ફસ્ટ પ્રાયોરિટી તો પછી આફ્ટર ઓલ ફેમિલીને જ આપવી પડે.
હા એટલે જ
હમ
પછી હછી તો કોલેજનું પરીક્ષાનું વાંચવાનું, અને કોલેજ માટે પ્રોજેક્ટ કરું છું, એનું પણ કરવાનું છે. સબમિશન કરાવવાનું છે. એક્ચ્યુલી અજુમાં જર્નલ્સ લખવાની બાકી છે, અસાઈનમેન્ટ બાકી છે.
બરોબર.
એટલે
કઈ નઈ એવું તો બધું ચેલે કરે હવે
બસ એની બધી તૈયારી
બરોબર.
તમે બોલો કેવું ચાલે? તો
હમ્મ હમ્મ બરોબર ધ્યાન રાખવાનું
હા એટલે ચલે છે, અત્યારે થોડું આમ છે કામકાજ વધારે એટલે, મારી ફ્રેન્ડને પણ કોઈને કોલ નથી થતો મારાથી. આજે કાલે જ મારી બેસ્ટફ્રેન્ડ નો કોલ આવ્યો તો પણ વધારે વાત નથી થઈ મારે થોડી કામમાંતી હું
હા સારું ચાલતો, હું અત્યારે ફોન મૂકુ હવે
હ કેમ શું થયું?.
હવે મુકુ
લેગિન ને હાથ માં વાગ્યા હજે તો એક જ વાગ્યો છે.
આપડે વાત કરતા ટાઈમ મૂકો. મને ઘરેથી બોલાવી રહ્યા છે.
એવું સાક
હા મકો મકો હા હ
ઓકે બાય બાય ઠીક હા આવજો